બસ તમે કેમ છો
એકદમ મજામાં કેવું ચાલે બસ મજામાં એકદમ તમારે કેવું અત્યારે તો રજાઓ હમણાં પતિ હશે ને તમારે
હા એ જ
હું તો કંટાળી ગઈ ઘરે બેસી ને ક્યાંય ફરવા પણ જવાતું નથી પ્લાન બનાવી અને કેન્સલ થઈ જાય.
હા અમે તો અત્યારે જ એક ટ્રીપ મારીને આયા.
સરસ કેટલા દિવસની હતી.
બસ બે દિવસની હતી પણ ખૂબ મજા આવી ગઈ.
સરસ હું તો વિચાર બે દિવસ તો દૂરની તમારે તો એક દિવસમાં પણ થઈ શકે એવી ગુજરાતની ટ્રીપ નથી કોઈ
ના ના ના એવું તો નથી પણ જોવા જઈએ તો આજકાલના લોકો પાસે જ લંબી રજા ઓછી હોય છે એટલે વન ડે ટ્રીપ્સ ઘણી પોપ્યુલર થઈ ગઈ છે.
બોલો અને મને તો એવું લાગે છે. છે કે સવારે નીકળે અને રાતે પછી ઘરે આવી જાય તો પણ મન ફ્રેશ થઈ જાય
હા સાચી વાત ને તમે ક્યારે એવી મિની ટ્રીપ કરી છે.
હા બઉ પેલા એક વખત છે ને હું પોલો ફોરેસ્ટ વહી હતી. સવારે જલ્દી નીકળ્યા ત અને રાત્રે તો પાછા આવી ગયા તા.
પોલો ફોરેસ્ટ વિશે ઘણું સાંભળ્યું છે મેં તો પણ ત્યાંનું શું ખાસ લાગ્યું તમને.
પહેલામાં પેલી તો શાંતિ શહેરની જે ભાગદોડ થી એકદમ દૂર પક્ષીઓનો અવાજ અને આમ વૃક્ષો અને પ્રકૃતિનો આમ જે સ્પર્શ હોય ને મજા આવી જાય ત્યાં આગળ જૈડસ. તો માઇન્ડ ફ્રેશ થઈ જાય આપણું.
હા મને પણ એવી જ જગ્યાઓ ખૂબ જ ગમે છે જ્યાં મોબાઈલ કરતા પ્રકૃતિ સાથે આપણે વધુ સમય
બિલકુલ બિલકુલ આજના આજકાલના જે લોકો છે ફોટા લેવામાં જ કેટલા વ્યસ્ત હોય. કે જે દ્રશ્યનો આન લેવાનો હોય એ ભૂલી જ જાય એ દ્રશ્ય જોતા જ ના હોય ફોનમાં એટલા બધા બીઝી હોય.
સાચી વાત કરી મને તો હજી યાદ છે કે એક વખત હું પા પાવાગઢ ગયો હતો ને તો ઉપરથી જોયલું દ્રશ્ય અદભુત હતું ત્યાંનું.
હા તમે રોપવે થી ગયા હતા કે પછી પગથયા ચડીને.
આ જોવા જઈ ને તો રોપવે થી હું ઉપર ગયેલો. પણ નીચે આવતા થોડાક પગથિયાં ઉતરેલા અનોખો અનુભવ થયેલો મને.
હા મિની ટ્ર્રીપ્સમાં મને પણ સૌથી સારી વાત લાગે. કે એમ પ્લાનિંગ સરળ હોય કઈ આમ કેવું પહેલા થી આમ કરવાનું જરૂર ના હોય
હા એજ હોટલ બુકિંગ ની પણ એમાં જરૂર નથી પડતી આપડે
અને મોટા મોટી વાત તો એ કે ખર્ચ પણ ઓછો થઈ જાય અને આમ ફરી પણ લેવાય
હા ખર્ચની વાત કરી તો મને લાગે છે કે ગુજરાતમાં ઘણા બજેટ ફ્રેન્ડલી સ્થળો છે જોવા જઈએ તો જેમ કે આમ નાલ સરોવર પછી વોટરફો ફોલ જેવી ખૂબ જ જગ્યા છે પછી પાવાગઢ પોલો ફોરેસ્ટ જેમ કે તમે કીધું એવી ખુબ નાની નાની બધી જગ્યાઓ છે અને ખુબ આનંદ આવે એવી જગ્યાઓ છે
અને મને લોકલ ફૂડ એક્સપ્લોર કરવું બહુ ગમે ત્યાંનું મતલબ જ્યાં જઈ ને ત્યાં
હા મુસાફરી અને ખોરાક નો સંબંધ થાય તો ખાસ જ હોય ને
બિલકુલ આમ મુસાફરી કરતા કરતા ખાવાની મજા જ અલગ હો હો એક
હા ક્યારેક એવી નાની જગ્યાનોો સ્વાદ મોટો રેસ્ટોરન્ટ કરતા પણ વધુ યાદગી રહે છે નઈ
બિલકુલ બિલકુલ એક વખત છે ને હું આણંદ તરફ ગઈ હતી ને ત્યા એક નાની દુકાને ગરમ ફાફડા અને જલેબી મળી બહ મજા આઈ ગઈ હતી
સરસ એ ખુબ જ સારી સારી જગ્યા ગયા છે અને ત સારું જમ્યું હતું લાગે છે મને તમારી વાત પરથી તો
હા
હલો હા નહું
બોલો બોલો
હા અને પાણીની બોટલ કેપ સનગ્લાસ અને થોડુંક સ્નેક્સ લઇ જઈ તો મુસાફરીમાં અલગ જ મજા નો આનંદ પડી જાય છે નહી
હ હું પણ આ બધું રાખું ૂજ અને પાવર બેંક રાખવું
હા અને પાવર બેંક આજે ટ્રાવેલ ની જરૂરી વસ્તુ બની ગઈ છે
હા પણ હું છે ને જયારે ફરવા જાઉં ત્યારે હું એવો પ્રયત્ન કરું કે ફોન નો ઉપયોગ ઓછો કરું
બહુ સારી આદત છે ને તમારી તો
હ અને તમે ક્યારે શું રેન્ડમ ટ્રીપ કરી છે એટલે આમ કોઈ ખાસ પ્લાનિંગ વગર ગયા છો
હા જોઓ ને એક રવિવારે સવારે નક્કી થયું અને સીધા જ આપણે નીકળી ગયા ટ્રીપ માટે ના નીકળી
પછી પછી શું કર્યું
જો ને રસ્તામાં ઘણા ના ના નાના ગામો જોયા કેટલાક સ્થળોમાં પ્લાનિંગમાં હતું અને પણ ખુબ જ ગમ્યું અને ખુબ સરસ બધું જોયુંતા છા માં આવતું વસ્તુ
હ ઘણી વખત તો ડેસ્ટિનેશન જર્ની કરતાં વધુ યાદગાર બની જાય રેન્ડમ ટ્રીપ્સ ને
એકદમ સાચું કયું ને તમે તો
હમ મને તો રોડ ટ્રીપનોો એક અલગ જ આનંદ લાગે છે
ખાસ કરીને જોવા જઈ તો વરસાદમાં તો એ મજા જ આવી જતી હશે ને
હા બિલકુલ પણ વરસાદમાં સેફ્ટી પણ એટલી જરૂરી છે કારણ કે આમ જોઈએ ત્યાં જ્યાં જઈએ ત્યાં બધું પાણી ને ઉભા રું હોય ને બધું
હા એજ અને રોડ ની હાલત અને વેધર ચેક કરી લેવું જોઈએ
હા બિલકુલ અને મિની ટ્ર્રીપ્સમાં તો ફેમિલી સાથે જવાનું ગમે તમને કે ફ્રેન્ડ સાથે
મન તો બંનેમાં મજા જ આવે છે ફેમિલી સાથે શાંત અને ફ્રેન્ડ સાથે મસ્તી મજા આવી જાય બે જગ ક્યા મને
હમ હું પણ આવું જ માનું છું
આમ જોવા જઈ તો ફેમિલી સાથે ગયા હોય તો ત્યારે મોટા લોકોની વાતો પણ સાંભળવા મળે અને ફ્રેન્ડ સાથે ઓલ્ડ મેમરી બની જાય બંને એવું મજા આવી જ એમ
બિલકુલ બિલકુલ અને શું તમે કોઈ એવી જગ્યા ગયા છો કે જ્યાં જવાની અપેક્ષા ઓછી હતી પણ એ જગ્યા પછી બહુ સારી નીકળી એટલે આમ આપણને પેલા એવું થાય કે અહી નથી જવું પણ ત્યાં ગયા પછી આમ અલગ જ અમે એક્સપિરયસ થાય એવું
હા જો એક વખતે છે ને હું એક નાના તલાબ પાસે રોકયો હતો કોઈ ટુરિસ્ટ સ્પોટસ તો ન હતો પણ આમ કેવાય ને ખુબ સુંદર મોહોલ અને બધું આમ ખુબ સુંદર હતું તેથી મજા પડી ગઈ
હા અને આવા મુમેન્ટ તો આપણને ક્યાં જોવા મળે સોશિ ઇવન સોશિયલ મીડિયા પર પણ આપણે આપણને ના મળે
બિલકુલ તે ફક્ત અનુભવવા જેવા જ હોય છે
હા અને મને તો એવું લાગે છે કે ગુજરાતમાં તો લોકો હજી પણ આમ નજીકના સ્થળો એક્સપ્લોર નથી કરતા બધા આમ ભારત જવાનું વિચારે
હા એ સાચી વાત લોકોને તો દૂરના રાજ્યોમાં જવાની ઈચ્છા પણ નજીકની સુંદરતા જોઈ નથી હજી તો લોકોએ
બિલકુલ અને વન ડે ટ્રીપ થી આ બધું જોવાની તક મળી શકે આપ આપને
હા એજ અને સ્ટ્રેસ પણ ઓછો થાય
અ ઓફિસ હોય કે પછી અભ્યાસ વચ્ચે આમ કોઈ બ્રેક જોઈએ એક દિવસની તો નીકળી જવું જોઈએ હું તો એવું માનું છું એ આપડા મતલબ અબઘણી અસર કરે આપણા મગજ પર ફ્રેશ થઈ જાય આખું આપણું
હા એજ મને તો લાગે છે કે દર બે ત્રણ મહિને એક મિની ટ્રીપ તો કરવી જ જોઈએ
હું પણ આ વાત સાથે એકદમ સહેમ છું હ
જોવુ ને આગળની મિની ટ્રીપ માટે તમારી વિસ લિસ્ટમાં કઈ જગ્યા છે આમ
હું તો ઈચ્છું છું કે આમ ગીરના આસપાસના ગામ એક્સપ્લોર કરવા માંગુ છું ત્યાં આમ પહાડો વચ્ચે આમ કુદરતી નજારો હોય ને બધા મને તો આમ ખબર તમને અલગ અલગ પ્રાણીઓને એવું બધું જોવાનું પણ બહુ ગમે જે ગીરમાં મળે એટલે મારી ઈચ્છા તો ઘીર જવાની છે
વાહ સરસ આમ હું તો કચ્છ તરફ એક શોર્ટ ટ્રીપ કરવા ઈચ્છું છું
હા ગુજરાત એટલું વિશાળ છે ને કે દરેક જગ્યાએ કંઈક નવુ જોવા મળે આપડે જ્યાં જઈએ ને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બધી જગ્યાએ આપણને અલગ અલગ જગ્યા ફરવા મળે
તેથી તો કેહેવાય છે કે દરેક મુસાફરીમાં એક નવી વાત તો શીખવાડે જ છે જ આપણને
એકદમ સાચી વાત હા મિની ટ્રીપ હો નાની હોય શકે બરાબર પણ યાદો તો મોટી જ બની જાય
બિલકુલ આજ તો મુસાફરીની અસલી મજા છે
હ અને મિની ટ્રીપમાં તો મને સૌથી વધુ સવારનો સમય ગમે તમને કયો ગમે
હા મને પણ જોવા જઈએ તો સવારે નીકળવાની મજા અલગ જ હોય છે રસ્તો પણ આમ શાંત હોય અને હવા પણ તાજી જ લાગે એકદમ
હ એક કપ ગરમ આમ ચા મળી જાય ખાલી રોડ એ બેનું પરફેક્ટ કોમ્બિનેશન કહેવાય
હા તેથી જ ને હું તો ઘણી વખતે સનરાઈઝ જોવા માટે પણ જલ્દી નીકળું છું
સનરાઈઝ જોવાનો અનુભવ તો મિની ટ્રીપનો એક ખાસ ભાગ બની શકે હ
એજ અને જોવા જઈએ તો સૂર્યોદય જોવાથી લાગે કે દિવસ ની શરૂઆત કઈ ખાસ રીતે થશે આમ
બિલકુલ બિલકુલ અને તમે શું મુસાફરી દરમિયાન આપણે મ્યુઝિક સાંભળવાનું પસંદ કરો કે નહી
હા પણ અમુક વાર ચાલે પણ હંમેશા તો નહી ક્યારેક રસ્તાના અવાજો પણ સાંભળવા મને ખુબ ગમે.
બિલકુલ સા સરસ વાત તમારા વિચાર છે હું પણ આવું જ કરું કે આમ ભગવાને કુદરતે આપણને આટલી બધી ફરવાની જગ્યા આપી છે તો આપડે પ્રકૃતિનો આનંદ માણવો જોઈએ.
એજ બિલકુલ સાચી વાત છે અને જોવા જઈએ તો આ બધું શહેરમાં તો એટલું બધું જોવા ના મળે તેથી બહાર જઈએ તો થોડુંક ફરી લેવું જોઈએ.
બિલકુલ બિલકુલ આપડે પણ જઈશું એક વખત હવે આ એક ટ્રીપ મારવા
હા બિલકુલ ને ચોક્કસ આપડે જઈશું ને.
વાત કરીએ આપડે ચાલો.
ચોક્કસ. મલે.